હલો
હલો
હ બેન શું કરો છો?
કઈ નહી તમે શું કરો છો?
હું પણ કઈ નઈ કરું તમે મજામાં છો ને?
હા હું મજામાં છું તમે?
અમે પણ મજા માંએ હું વિચારતી એ કેતી હોતી કે આજે આપડે કયા ટોપિક પર વાત કરવાના છીએ?
આજે આપણે અખંડ ભારતના વીર સપૂતો એટલે કે અખંડ ભારતના જે વીરો છે એમના વિશે વાત કરીએ તો હું તમને તેમના વિશે થોડી ઘણી માહિતી આપું કે?
હા
હા અખંડ ભારતની વિભાવના એ માત્ર ભૌગોલિક સીમા નથી પરંતુ એ ભારતીય સંસ્કૃતિ સભ્યતા અને અખંડતા નું પ્રતીક છે. પ્રાચીન કળથી હિમાલયથી લઈને સમુદ્ર સુધી આ ન આ સિંધુ નદીથી લઈને આસામ સુધી વિસ્તરેલું ભારત વર્ષ હંમેશા માટે એક સંસ્કૃ સાંસ્કૃતિક એકમ રહ્યું છે. જેને અખંડ ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ ભૂમિ પર અનેક મહાન રાજાઓ ઋષિ મુુનિઓ અને વીર વીર સપૂતો એ જન્મ લઈને આ દેશ ની સંસ્કૃતિ ને જીવંત રાખી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણ્ય ચાણક્ય ના સમયમાં અખંડ ભારતની વિભાવના સાકાર થ થઈ હતી. જ્યારે જ્યાં પશ્ચિમમાં ઈરાન થી લઈને પૂર્વ માં બંગાળ સુધી એક જ શાસન હતું તે સમયે મ્યાનમાર તબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને શ્રીલંકા જેવા દેશો દેશો પણ આ વિશાળ ભારતના અન્ન અન્ન ભાગ હતા આજ સંસ્કૃતિ સમાનતા આજે પણ આપણને એક એકતાના તાંત્રને બાંધે છે. મને તો મને તો મે મેં જયારે ઈતિહાસની ચોપડી વાંચી ત્યારે મને અખંડ ભારત વિશે ઘણું બધું જાણવા મળ્યું અને અ અખંડ ભારતના નિર્માણ અને તેની રક્ષા માટે અનેક વીર સપૂતોએ સર્વોચ્ બલિદાન આપ્યું રાણી લક્ષ્મીબાઈએ મેં ઝાંસી નહી મેં મેરી ઝાંસી નહી દઉ અહી કહીને અંગ્રેજો સામે જંગ અંગ્રેજો સામે જે જંગ માંડ્યો તે તેમની વીરતાની પરા પરાકાષ્ઠા હતી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ એ હસતા હસતા ફાંસીના માચડે ચડીને સ્વતંત્રતાની જ્યોતિ પ્રજ્વલિત રાખી સુભાષ ચંદ્ર બોઝએ આઝાદ હિન્દ ફોજ દ્વારા દિલ્હી ચલો નો નારો આપીને બ્રિટ બ્રિટિશ સત્તાના પાયા હચ મચાવી દીધા હતા આના પર થી એક વસ્તુ તો જાણી શકાય છે કે ભારતમાં ખરેખર અખંડ ભારતને અખંડ ભારત ની સંસ્કૃતિ જાળવવા માટે ઘણા ઘણા વીર સપૂતો વીર સપુતો નો જન્મ થયો હતો અને તેમને અખંડ ભારતની સંસ્કૃતિ જાળવવા માટે ઘણું બધું કર્યું હતું આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્યતા તિલક અને લાલ લાલા લજપતરાય જેવા નેતાઓએ અહિંસક અને હિંસક બંને માર્ગો માર્ગો દ્વારા દેશને એકજૂથ કર્યો હતો. સરદાર પટેલે તો આઝાદી પછી રજવાડાઓની જોડીને ભૌગોલિક અખંડ ન ભૌગોલિક ભારતનું ભૌગોલિક અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું હતું. તેમના આ કાર્યો આજે પણ આ કાર્યોને કારણે ભારત આજે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉઊભો રહ્યો છે. અને અખંડ ભારત નો વિચાર માત્ર ઐતિહાસિક નથી પરંતુ વિશ્વની વિશ્વની ભવિષ્યની સુરક્ષા માટે પણ જરૂરી છે. અને અ અંગ્રેજોના આવ્યા પહેલા ભારતને સોની કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. કારણ કે તે સમયે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે જાણીતું હતું. ત્યાં દરેક ઘરમાં દરેક માણસ પર ઘણું બધું આવક ધરાવતું હતું અને જેઓ મોટેભાગે ખેતી પર આધાર રાખતા હતા. તો આ તો થઈ અખંડ ભારતની થોડી ઘણી વાતો જે મને ખબર હતી. તો શું તમે મને એના વિશે થોડું ઘણું વધારે જણાવી શકો છો?
જેવ તમારો ઈતિહાસ હતો તમે ઇતિહાસમાં જરાક પડદો એટલે કે જરા તેમાં આપણે નજર કરી છે. એ ભારતનો જે પ્રાચીન ઇતિહાસ હતો કે એ કેવો હતો અખંડ ભારત વિશે તમે જે વાત કરી છે તો અખંડ ભારત વિશે છે ને હું સાધુને એટલે એમ સમજો ને તો મને એવું લાગે છે. કે અખંડ ભારત એટલે કે જેના ખંડ નહીં થઈ શકે. એટલે કે જે સમયે તાર ભારતના ખંડ નથી પડેલા. તો જ્યારે બાંગ્ જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન એ બધા ભારત ન જયારે ખંડ નહીં પડેલા ને તો કદાચ એ જ છે અખંડ ભારત આજે આપણે જોઈએ છીએ તો અખંડ ભારતને જેમ હું કહું છું. તે માત્ર ભૌગોલિક વિસ્તાર પણ નથી. અખંડ ભારત એટલે એ પણ થાય છે. એ સાંસ્કૃતિક અને સંસ્કૃતિ અને પરંપરાઓમાં જે આપડે દર્શાવે છે ને તે અખંડ ભારતમાં એ પણ આવી જાય છે. તો આપડે આજે જોઈએ છે. તો જયારે આપડા અખંડ ભારત હતો ત્યારે પા પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા એવા બધા જે દેશો હતા ને તે બધા જયારે એક સાથે આપણા ભારત દેશમાં જ હતા. અને ત્યારે ભારત દેશ એ અખંડ ભારત હતું. અને ભારત દેશ એ વિશાળ ભારત કહેવાતું. એવું એવું એવું જાણવામાં આવે છે મહાત્મા ગાંધી જેમ તમે એટલા બધા નેતાઓના જે આપણેે જે આપણને આઝાદી છે તમે નામ લીધા છે. એમ કે લાલા લજપત રાય તમે સરદાર વલ્લભભાઈ પટેલ ની વાતે કરી. અ એવા ઘણા બધા એવા નામ લીધા છે જે લોકોએ એ વીર પુરુષો અ વીર પુરુષો નું તમે નામ લીધા છે. તો હા તમે એટલે કે હું તો એવું કહું છું ને કે. છે ને ઘણા બધા વીર પુરુષો હતા. જેમ તમે ભગતસિંહ અ રાજગુરુ અને સહદેવ. જેમ જેમ કે હસતા હસતા અને અને મેરા મેરા રંગ દે બસંતથી ચોલા ના સૂત્ર આપીને અને એ ગાઈને ગાઈને આ પોતા એ ફાંસી પર ચઢી ગયા હોય. તો એ એવા પુત્ર એ મા ભારત માતા ની વીર પુત્ર છે વીર સપુતો છે. તો એના વિશે તો આપડણે જેટલું કહ્યું કહીએ ને એટલું ઓછું કહેવા આપડે. એક વાર તેમનું નામ સાંભળી લેજે તો આપડા આપ આપ. આપણું શરીર ધ્રુવજી ઉઠે છે એવું કદાચ બની શકે છે. જો ત્રણ ત્રણ માતા ભારત માતાના પુત્રોને એક સાથે ફાંસી માટે પણ એટલા મહાન હ સપૂતો ને જે ચઢાવવામાં આવતું હોય. તો હવે તમે માની શકો છો કે તે કેટલી આપણા દેશ માટે એ લોકો કેટલુંક બધું અ ત્યાગ કર્યું છે અને કેટલું બધું આપણા માટે કર્યું છે. અ તો મારું તો એ માનવુ છે અને હું તો એવું કહું છું ને. કે આપણેે જે અત્યાર સુધી અ પુસ્તકો માં આપણને શીખવામાં આવ્યું છે અને કે આ આ એટલે કે ભગતસિંહ એવું કર્યું. અને સા રાજગુર અને સહદેવ હું તો એવું કહું છું ને. કે એ પણ ઓછું હશે જેમ તે પહે જયારે અંગ્રેજો નો શાસન હતો. અને આપણે જે મુજબ સાંભળયએ છીએ કે તે લોકો એવું શાસન તો આપણે તેમના એ પુસ્તકમાં એક પુસ્તક ન એક પાઠ તેમનો આપડો કઈ. નથી સમ અ નથી સમજી શકતા તેના માટે છે ને જો આપણે તેમની આખું જીવન પણ ખોલીને જોઈ લઈએ ને તો પણ ઓછું પડી જાય. કદાચ તોવું પણ બની શકે છે આજના સમયમાં જયારે પહેલાના સમયમાં જાયરે રાણી લક્ષ્મીબાઈ આપણા સુભાષ ચંદ્ર બોસ ભગતસિંહ મહાત્મા ગાંધી એવા બધા લોકો જયારે લક્ષમી બાઈ ની વાત કરી લે તો મહિલા સશક્તિક કરણ નો સૌથી મહત્વનો ઉદ્દેશ તે સમયે એમણે આપ્યો છે. કે કેવી રીતે મહિલાઓ પણ યુદ્ધ લડી શકે છે અને એવી એવી જાણ અ એને એટલી એવી જાણકારી મળી છે કે મહિલાઓ પણ યુદ્ધ લડે છે અને મહિલાઓ પણ પુરુષોની સામે લડી શકે છે અને પોતાને અંગ્રેજ પોતાનું જીવિત શરીર અંગ્રેજો ને સામે નહી આપતા તે તેઓ કેવી રીતે અ તેઓ કેવી રીતે પોતાનું જીવિત શરીર અંગ્રેજો સાથ સામે નથી આવવા દીધું અને તેઓ પોતાના પ્રાણ ત્યાગી લી દીધા પોતાની સાથેથે ચંદ્રશેખર આઝાદ ની વાત કરી લઈએ તો તેઓ એક ગોળી પોતાની સાથે હંમેશા રાખતા કે કદાચ જ એવું ક્યારેક બની જાય કે ક્યારેક જો મારો અ ક્યારેક જેવું બની જાય કે મારે મારો હથિયાર મારો સાથે નહીં આપે કા તો હું અંગ્રેજો સામે નહી લડી શકું ત્યારે હું પોતાની હત્યા પોતાના હાથે કરી લઈશ એટલે કે હું અંગ્રેજોની હાથે તો નહીં મારા એવું તેમનું પ્રણ હતું અને લાસ્ટમાં અંતે એવું કર્યા પણ જયારે એમને જોઈએ છે આપણે તો જયારે એ લોક જયારે ચંદ્રશેખર આઝાદ એ બેસેલા હોય છે ત્યારે અંગ્રેજો તેમને ઘેરી લે છે. ત્યારે આપણે એવું વાચ્યા પણ છે કે તેઓ પોતાની હા પોતાથી જ પોતાને અ પોતાને બ એજ ગોળીથી પોતાને પ્રાણ ત્યાગી દે છે એટલે હું તો આવું માનું છું. પણ તો તમારો એના વિશે શું કઈક કહેવું છે બહેન હજુ કે આપણે અહીં સમાપ્ત કરીએ?
હા તમે જે વાત કરી ને એના પરથી મને એક સંસ્કૃત શ્લોક કયાદ આવી ગયો. હું તમારે ખબ સરસ વાત કરી હિમાલયમમ્ સ સિંધુ સરોવર તમ દેવ છે આ દેશના વીર સપૂતો એ આપણને વા વારસા માટે વારસામાં એક આઝાદી અને આ કસ્મિકતા આપી છે તો સાચી સપૂતને શ્રદ્ધાંજલિ આપીશું. ભારત માતા કી જય વંદે માતરમ્ તમારી જોડે વાત કરીને મને ઘણું બધું વીર સપૂતો વિશે જાણવા મળ્યું તમારો ખુબ ખુબ આભાર.
ભારત માતા જય વંદે માતરમ્ તમારી સાથે પણ વાત કરીને મને ખૂબ ખૂબ આનંદ થયો અને ખૂબ તમારો આભાર.